ઓ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણબેન કેમ છો?
મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છે. તમને પરિવાર માં પણ મજામાં છે.
હા પરિવાર ને બધા માણસ મજામાં છે એને? બધા સરસ.
તમના ભાઈ ને એટલે બેન ને એટલે
હા ભાઈ અને બેનને બધા મજામાં છે અને ભાઈ નું અ દો દિવસ પહેલા જ ફોન આવ્યો હતું એટલે વાત કરી હતી
હા. સારું સારું. અને જોને આપણે હા ભાઈ અને બેન. ભાઈ અને બેન નો તો સંબંધ બઉ સરસ હોય છે.
સાચું ભાઈ અને બેહેન નો સંબંધ તો ભગવાન દ્વારા આપેલો એક અમૂલ્ય બેટ છે. આ સંબંધમાં પ્રેમ છે વિશ્વાસ છે મસ્તી છે ઝઘડો છે પણ સૌથી વધારે અપનપન છે.
હા સાચું થયું તમને કે દુનિયામાં ઘણાય સંબંધો આપણે પસંદ કરીએ છીએ પણ
પણ ભાઈ અને પણ ભાઈ અને બે બેનનો સંબંધ તો ભગવાન આપે છે. એટલે આ સંબંધ ખુબ પવિત્ર અને અનમોલને અને જીવનભર નિભાવારો હોય છે.
સાચી અને બાલપણથી જ ભાઈ એને બને સાથ રહીએ રહી છીએ. થાણે ભણયે છીએ. હસીએ છીએ અને સાત જે ભાઈ મોટા થાય છેને જીવનની અનેક સુંદર યાદો આ સંબંધ સાથે જોડાયેલા હોય છે. તો ભાઈ બહેનનો સંબંધો બઉ સરસ હોય છે.
સાચું કેવો તમે કે ભાઈ અને બેન સાથે તો બાળપણ ની
સુંદર યાદો જોડાયેલી હોય છે કે સાથે રમવું ને સાથે ભણવું ને સાથે હસવું ને અને ક્યારેક તો ઝગડવું ને અને થોડી વાર પછી ફરીથી સાથે રમી જવાબ બધી વાતો જીવન ભર યાદ રહે છે.
સાચી, સારી અને ભાઈ બેન વચ્ચે માતા નાના મોટા ઝઘડા તો થતા જ હોય છે. ક્યારેક રમકડા માટે, ક્યારેક ટીવી માટે તો ક્યારેક નાની વાત માટે મતભેદ થાય. પણ આ ઝઘડા ઘણા સમય ચાલતા નથી થોડા સમય પછી ફરી પ્રેમથી સાથે રહી જાય છે આજ સંબંધની વિશેષતા છે.
હા, સાચું કેવો આતો એકદમ વાત સરસ કઈ તમે. કેમ કે ઘણી વાર તો ભાઈ બેન વચ્ચે મતભેદ થાય છેને. પણ એ મતભેદ તો ક્યારેક પ્રેમને ઓછુ ઓછું કરતા નથી. તો સાચો ભાઈને છે જે બેનની રક્ષા કરે એને હિંમત આપે ને ને મુશ્કેલ સમયમાં એના મા સાથે ઉભો રહેે છે. એજ રીતે તો સાચી બેન એજ કે જે ભાઈની ખુશીમાં ખુશ થાય. એના દુખ સાથે આપે અને હંમેશા એના માટે પ્રાર્થના કરે છે.
સારું, બઉ સરસ કેવું તો થાય છેને અને ભાઈ હંમેશા બેનની રક્ષા કરવાની ભાવના રાખે છે. બેન પણ ભાઈની સફળતા માટે પ્રાર્થના કરે છેને અને સુખ દુખમાં સાત ઊભી રે છે. સબંધ ના તહેવાર રક્ષાબંધન ના તહેવાર આ પવિત્ર બધ સંબંધ છે વધારે મજબૂત બનાવવાનું છે. કેમ કે, રક્ષાબંધનમાં બેન ભાઈને રા રાખડી બાંધે છે અને ભાઈ બહેનને રક્ષાનો અ વાદો કરે છે અને બો સરસ અને બો પવિત્ર રીસ્તો છે. અને બઉ પવિ પવિત્ર તહેવાર છે અ રક્ષાબંધન.
હા. આતો ભાઈ વાત સાચી કઈ તમને કે રક્ષાબંધનનો તો તહેવાર આતો પવિત્ર સંબંધનું સુંદર પ્રતીક છે કે બેન રાખડી બાંધીને ભાઈ ની લંબી ઉમરઅ અને સુખી જીવન ની કામના કરે છે. કે જયારે ભાઈ જીવન ભર બેહેનની રક્ષા કરવાનું વચન આપે છે. અને તમે સાથે ભાઈ અને બેન મોટા થઇ જાય છે ને. તો પોતાના પોતાના પરિવાર અને કામમાં વ્યસ્ત બની જાય છે. પણ સાચો સંબંધ તો એજ છે જે દૂરી હોવા છતા દિલો ને જોડેલો ને રાખે એક ફોનને એક સંદેશ ને એક મુલાકાત અને થોડો પ્રેમ આ સંબંધને તો હંમેશા મજબૂત રાખે છે
સાચી વાત અને જીવનમાં ઘણી વાર માતા પિતા પછી ભાઈ અને બેન છે બહેન જ આપણા સાથી નજીક ના મિત્ર થાય છે ને ખુશી ના પ્રસંગ હોય કે દુઃખના સમય ભાઈ બહેન એકબીજાને હિંમત અને સાથ આપે છે
હા સાચું કયું તમને કે આજના સમયમાં તો આપને દંપતિ માથે માટે ઝઘડા ના સમાચાર પણ સાંભળવાન મળે છે આવા સમય આપણે યાદ રાખવું જોઈએ કે પૈસા કર સંબંધો વધારે અમૂલ્ય છે કેમ કે પ્રેમ અને વિશ્વાસ તૂટી જાય ને તો કોઈ ધન એને પાછું લાવી શકતું નથી
સારું અને આાજમાં વસ્ટ જીવનમાં ઘણી વાર પરિવાર સાથે સમય વિતાવાનો ઓછો થઈ ગયો છે પણ ભાઈ અને બહેન હંમેશા એકબીજા માટે સમય કાઢવા જોઈએ ફોન સંદેશ અથવા ભેટ દ્વારા સંબંધની જીવન રાખવા જોઈએ તો ભાઈ બહેનનું તો બહુ પવિત્ર હોય છે
સાચું ગયું તમને કેમ કે ભાઈ અને બેન તો એક બીજા ના પેલા મિત્ર પણ હોય છે અને જીવનભર ના સાથી પણ એટલે જ તો એકબીજાની ભાવના સમજવી ને આધર આપ અને સાથ નિભાવો આપણી ફરજ છે અને મેં તો એટલું જ કહું કઈ કે ભાઈ હોય તો હિંમત મળે ને બેન હોય ને તો મમતા મલે છે અને બેઈ બહેનોને પ્રે પ્રેમ જીવન ભરણ તેમાં ખુશી ભરતા રહે છે કે કેમ કે રા નો રાકડીનોો ધાગોક્ દોરો નથી કે એ તો પ્રેમ ને વિશ્વાસ ને ને રસ્ ન વચન છે
સાચી વાત અને આજના વ્યસ્ત જીવનમાં ઘણી વાર પરિવાર સાથે સમય વિત તવાનો ઓછો થઈ ગયો છે પણ ભાઈ અને બહેન હંમેશા એકબીજા માટે સમય કાઢવા જોઈએ ફોન સંદેશેશ અથવા ભેટ્વાર સંબંધને જીવન જીવિત રાખવા જોઈએ કેમકે આજરી ભાગદોડ ભરી અ જિંદગી માં કેને પડે વખત જ નથી કે એક દ નંદ મળીશ ને, એક દુસરા થી વાત કરીશ એટલે હ હોય શકે તો ભાઈ અને બેન ન અ મળલીને રિશ્તો તો સંભાળ નો જોઈએ.
હા ખાસું પીયું તમને કેમ કે રથ નું સંબંધ તો ભગવાન બનાવે છે. અને એમાં ભાઈ અને બેન નો સંબંધ મધુર માનવામાં આવે છે, કેમ કે ભાઈ અને બહેન તો એક પરિવાર ના સદસ્ય જ નથી. પણ એકબીજા ના સાચા મિત્રો હોય છે. એટલે માર્ગદર્શન અને જીવનભરના સાથી હોય છે. આ સંબંધો માં તો પ્રેમ- વિશ્વાસ છે, ત્યાગ છેને એને નિસ્વાર્થ મા ના હોય છે.
સાચું અને સંભય સંપત્તિ કરવા સંબંધ વધારે કિમતી હોય છે પૈસા ફરીથી કમાઈ શકાય પણ એક વાર સમય તૂટી જાયના તો એના જોડેલા ઘણા સમય લાગશે એટલે ભાઈ અને બહેન હમેશા પ્રેમ સમાન અને વિશ્વાસ સાથ રહે રહેવા જોઈએ. તો ભાઈ ભાઈ અને બહેનનો પ્રેમ જીવન ન અમૂલ્ય પ્રેમ છે અને ધન છે. ઝઘડા થાય પણ દિલમાં હંમેશા આપનાપન હોવું જોઈએ.
હા સાચુ ક્યું તમને કે જીવન મે તો જીવનમાં તો ઘણા મિત્ર મળે છે. પણ ભાઈ અને બેન જેવો નિસ્વાર્થ પ્રેમ ભાગે છે, ભાગે મળે છે કે જયારે જીવનમાં કોઈ સમસ્યા આવે ની ત્યારે ભાઈ અને બેન બિના કોઈ સ્વાર્થથી એકબીજાને સાગે ઉભા રહેે છે. એન્થ મે મા તો આટલું જ કહીશ કે ભાઈ અને બેનનો સંબંધ તો જીવનનો સૌથી સુંદર ઉપાય છે. કેમ કે પ્રેમ વિશ્વાસ અને ત્યાથી આ સંબંધ હમેશા અમર રહે છે.
સારું બઉ સારું.